હાલો હાલો કેમ છો?
શું કરો છો?
કોઈકા
હેલો, શું કરો છો તમે?
ધરકા
અચ્છા. શું જમી લીધું?
શુ જમીયા?
દાળભાત સાક રોટલી.
અચ્છા હવે શું કરો છો તો અત્યારે તમે?
રસોઈ તા.
હાલો.
હાલો.
હા બોલો.
રસોડું સાફ કરવાનું.
અચ્છા શું કર્યું તમે આજના દિવસમાં?
રૂટીન નું કામ કરવાનું.
અચ્છા કાલનો દિવસ કેવો ગયો તમારો?
બોવ મસ્ત.
કેમ બોવ મસ્ત?
અમે અમારી ફ્રેન્ડો જોડે બાર ગયા હતા. હમ્મ .
હમ્મ
બરોડા
હમ પછી
કઈ ની દર્શન કરી ની એન્જોય કર્યું.
અચ્છા કેવું હતું મંદિર?
બોવ સરસ.
ભીડ હતી?
થોડી.
અચ્છા ત્યાં પછી શું કર્યું બરોડામાં ફર્યા કે??
હા મારી ફ્રેન્ડ ને બરોડાની છે એને ઘરે ગયા હતા.
પછી?
કોઈ નઈ બેઠા તા.
અચ્છા. બોલો.
કઈ નહી હમ્મ.
હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું?
હ બોલો.
તમે કોરોનામાં અ શું શું અ ગેરફાયદા જોવા મળ્યા તમને કોરોનામાં?
કોરોનામાં ગેરફાયદા કરીને ઘરે હતા. હોતા.
તમને ઘરે રહેવું ગમતું તું?
ના.
તો શું તકલીફ પડી તમને કોરોના માં?
કોરોનામાં તો બધી બહ તકલીફો પડી જોબ નહી જોબ વગર ઘર ચલાવ બહ અઘરું હતું છોકરા સાથે.
શું કરતા હતા તમે આખો દિવસ ઘરે રહીને?
કઈ નઈ ટીવી જોઈએ પત્તા રમીએ ઘરકામ બીજું તો બીજું શું હોય. હ ફ્રેન્ડો જોડે પતા રમતા હતા છોકરા ફ્રેન્ડો જોડે.
તમારા અ તમારા છોકરાઓને ભણવામાં શું તકલીફ પડતી તી?
મોબાઈલ થી ઓનલાઈન આવતું હતું એ એમાં આવે ના આવે.
અચ્છા પછી બીજું શું તકલીફ પડતી તમારે ત્યાં કોઈ કોરોનાના કેસીસ હતા તમારા ઘરે કોઈ કેસ હતા?
હા મને પોતાને થયો હતો હમ ચાર દિવસ બહાર નથી નીકળી. ઘરની
અચ્છા. હોસ્પિટલમાં રાખ્યા ત તમને
ના ના બોર્ડર પરસ જ
અચ્છા રિપોર્ટો કરાયા હશે.
હા સિવિલમાં.
શું શું કાળજી રાખી હતીી પછી તમે
કઈ નઈ ઘર માં જ રવાનું બહાર નઈ નીકળવાનું કશી વસ્તુઓ નડીે બાજી સુઈ રેવાનું હમ
પરી ના રહેતા ત
હા માસ્ક પહેરીને સેનિટાઈઝર કરવાનું
અચ્છા પોલીસ આવે તમારે ત્યાં
ના ના પોલીસ તો નથી. હમ.
બોલો.
કઈ નહી હમ.
તમને ગામડું ગમે કે શહેર ગમે
ફેર
ગમડું નહી ગમતો
ગમે પણ એટલું બધું નહીિ.
તમે ક્યાં રહો છો શહેરમાં કે ગામડામાં
ઉનડીિયા હમ
શહેર કે ગામડું.
સ સ
અચ્છા ગામડામાં નં રહ્યા તમે કોઈ ફર
રહી છે બોરસદમાં મારું પિયર છે એ મામડુંત છે.
અચ્છા ત્યાં શું કરતા હતાા તમે નાના હતા ત્યારે
કઈ નઈ રમવાનું કામ કરવાનું. હમ, ભણવાનું..
તમને ગામડાનું એટમોસફિયર વધારે ગમે કે શહેરનું? વાતાવરણ ક્યાંનું ગમે?
ગામડાનું ચોખ્ખું હોય વાતાવરણ, હં શેર કરતા.
અચ્છા, શહેરમાં તમને શહેર. કેમ ગમે છે? ગામડું કેમ નહિં ગમતું?
શહેરમાં કેવું, લાઈટ આ તે બધું સગવડો સારી હોય ગામડા કરતા.
પણ શહેરમાં ખર્ચો બી તો વધારે હોય ને, ગામડા કરતા?
હા હોયને! હમ હમ.
તમને જમવામાં શું વધારે ગમે?
જમવામાં પાણીપુરી.
પછી?
પીઝા.
પછી?
વડાપાંઉ, પાંઉભાજી. ઢોંસા.
અચ્છા, તમે નાના હતા તો શું શું રમતો રમતા હતા?
અમે નાના હતા તો પકડદાવ આંધરી ખિસ્કોલી પછી, બૉલબૅટ પછી અત્યાર તો કોઈ રમતું જ નથી આ બધું. છાપો, લખોટી. દોઈડા
પછી?
ઇન્ડુ હં, કલર કવર.
અચ્છા!
બધું બઉ ઉચા ચુકા અત્યાર તો કશું જોવા જ નહી મલતું, અત્તારના છોકરાના હાથમાં તો મોબાઈલ જ હોય.
તમારા વખતે મોબાઈલ નતો?
બિલકુલ નઈ. અમાર ચાર ઘેર છોડીને એક ફોન હતો.
કોઈને કરવું હોય તો કઈ રીતે કરતા?
બારથી.
બહાર, કેવી રીતે?
ટે, પેલું શું કેવાય બૂથ હોય ને, ટેલિફોન બૂથ
હા, પૈસા નાખીને કરવાનું.
ના પેલાથી લવું નતું.
અચ્છા, એ વખતે મોંઘવારી, એ વખતે મોંઘવારી કેવી હતી?
મોંઘવારી નતી એ વખતે, અત્યારે બધું મોંઘું છે.
અચ્છા.
સત્તર રૂપિયે કિલો મોરસ મલતી તી. અત્યારે પચાસ રૂપિયે કિલો મોરસ થઇ ગઈ છે.
પછી બીજું?
તેલ પિસ્તાલીસ રૂપિયે ચાલીસ રૂપિયે હતું.
અત્યારે?
અત્યારે એકસો ન પચાસ રૂપિયા છે.
દસ ગણો ભાવ વધી ગ્યો.
ઓ, અત્યારે તો બાપા અત્યારે એક માણસ આવે ને ઘેર, તોય ના પોહાય.
મહેમાન આવે, ગમે તમને, તમારા ઘરે? ગમે, પણ આ મોંઘવારી જ ના ગમે. બીજું, બોલો.
હય નહ અત્યારે જેટલી સગવડ છે ને એટલી અગોડ છે તો અગવડ એટલી અગવડ પેલા પંખા વગેરે રહેેતા ત હતા તો એસી હોય તોય ગરમી લાગે.
તમારા ઘરે છે એસી.
હા છે ને.
તો તમને ચાલે એસી વગર.
જેટલી સગવડ એટલી સગવડ કઉ છું ને કે સગવડ ના ખાય એટલે હવે પંખો નઈ ગમેત એસી ગમે.
હ. પંખો નથી ગમતો હવે. એસી વગર ના રહેેવાય હવે
તેવો જેટલી પાડો એટલી અઘરી
અચ્છા. તને તમને કઈ ઋતુ વધારે ગમે.
મને શિયાળો બહ ગમે શિયાળો
એમ.
શિયાળામાં ગરમી તો ના લાગે.
ઠંડી ભી તો લાગે ને પણ
ઠંડી સહન થાય ગરમી સહન નઈ છતી.
ચોમાસું કેમ નાખવે
ચોમાસું મારું ઘર પલી જાય છે આખું
ચોમાસા માં વરસાદ પડે, તો ઘર તો પડે જ ને.
પણ મારા ઘરમાં જ પાણી આવે છે.
અચ્છા કેમ એવું? અચ્છા.
નામાં
અચ્છા.
હમ્મ લાઈટો જાય
હા એતો છે.
ત્રાસ છે, ત્રાસ
તમને ફેસ્ટિવલ કયો વધારે ગમે?
ઉત્તરહણ
પછી.
હમ્મ ધૂળેટી.
હજી.
નવરાત્રિ
અચ્છા કેમ ઉતરાયણ વધારે ગમે?
મને બઉશોખ છે. નાનપણ થી. પતંગ ચગાવાનું, ચગાવવા કરતા તો મને પકડવાનું બહ ગમે.
પતંગ લૂટવાની?
બઉ ગમે
હજી હજી જઓ છો, તમે પતંગ ચગાવવા?
હા.
અચ્છા તમને ફરવા જવાની કઈ જગ્યા બહુ ગમે?
બધી.
કઈ કઈ જગ્યાએ ગયા છો? તમે અત્યાર સુધી?
પાવાગઢ, અંબાજી ડાકોર, દ્વારકા, શ્રીનાથજી સારનપુર.
આ બધા માથી સૌથી વધારે શું ગમ્યું તમને?
પાવાગઢ.
પાવાગઢ તમે કેટલા ટાઈમે જાઓ?
વર્ષમાં ત્રણ વાર જઈએ.
આ હા.
હમ્મ, ચાલતા જઈએ. પરિક્રમામાં જઈએ.
ત્યારબાદ?
ચાલતા તમાર નાત માથી સંઘ જાય? એટલે ત્રણ દિવસ થાય. પાંચ દિવસ રેવાનું ટિકિટ ભરીને. ખાઈ-પીને જલસા.
અચ્છા, કેટલા દિવસ થાય તમને પહોંચતા? ત્રણ દિવસ. ત્રણ દિવસમાં પહોંચી જાવ તમ
હમ્મ
ચાલવામાં, બહુ ચાલવાનું હોય?
ના, ના, હા, ખરું ને? રો ચાર ચાર ચ એકસો ત્રીસ કિલોમીટર હોય છે ચાલવાનું, એકસો ત્રીસ- ચાલીસ કિલોમીટર, ત્રણ દિવસ બસ માં
ત્રણ દિવસમાં તમે
હા, પહોંચી જાય. એ રોજ નું ચાલીસ કિલોમીટર ચાલવાનું.
અચ્છા.
બીજા દિવસ વધારે આવે. ત્રીજા દિવસે પાછી ચાલીસ કિલો, વીસ કિલોમીટર આવે તો જો. દિવસ તો
અચ્છા.
હમ.
સારું, તો હવે પછી વાત કરીશું આપડે.
ઓકે, બાય-બાય.
હમ